હેલો.
શું કરે છે?
અ હું તો બેગ ગોઠવી રહ્યો છું અત્યારે.
અરે વાહ ક્યાંક જવાનો પ્લાન છે કે શું?
હા આ અઠવાડિયે હું એકલો મુસાફરી પર જવાનો છું.
એકલો મિત્રો કે પરિવાર વગર?
હા આ વખત મેં નક્કી કર્યું છે કે થોડા દિવસ એકલો ફરું, અને નવો અનુભવ મેળવું.
ઓ રસપ્રદ છે. પણ એકલા ફરવામાં તને ડર ના લાગે.
અ થોડોક તો ડર લાગે સ્ટાર્ટિંગમાં. પણ એજ તો મજા છે. દરેક નિર્ણય પોતે લેવાનો હોય છે.
હું તો અત્યાર સુધી પરિવાર સાથે જ ફરવા ગઈ છું. એકલી મુસાફરીનો કદી અનુભવ નથી કર્યો મેં તો.
પછી એક વાર જરૂર કરજે. આત્મવિશ્વાસ ઘણો વધે છે.
હા એ છે. તું ક્યાં જવાનું છે?
હું સાપુતારા જવાનો વિચાર કરું છું.
ગુજરાત ની માત્ર હિલ સ્ટેશન. તન બહુ સરસ પસંદગી છે હમાં તારી.
હા મને પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવાનો બહુ ગમે છે.
તો મુસાફરીમાં સૌથી મહત્વની વસ્તુ કઈ માને છે?
મારા માટે અ ગણતવ્યા કરતાં સફર વધારે મહત્ત્વનો છે.
એ કેવી રીતે?
ઘણી વખત રસ્તામાં મળતા લોકો કે. દ્વશ દ્રશ્યો બધા અને અનુભવો જે હું રસ્તામાં લઉં, એ મને વધારે યાદ રહે છે.
હા સાચું છે. એક વખત હું જયારે ટ્રેનમાં જતી તી ને, ત્યારે વૃદ્ધ દંપતી મળ્યા હતા તેમની વાતો આજે પણ મને યાદ છે. એમને મને એટલી સરસ વાતો કીધેલી જે વાતો હું કદી ભૂલાઈ જ નહી શકી હજી સુધી. મને યાદ છે.
હા બસ એજ તો મુસાફરીની સુંદરતા છે.
હ શું તું મુસાફરી દરમિયાન લોકો સાથે વાતો કરે છે?
હા મને નવી વ્યક્તિઓને મળવાનું ગમે છે. દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ રસપ્રદ વાતાઓ હોય છે.
હ હું થોડી શર્માળ સ્વભાવની છું.
હું પણ પહેલાં એવો જ હતો. પણ મુસાફરી મને ખુલ્લા મનનો બનાવ્યો.
હ મુસાફરીથી, તને સૌથી મોટો પાઠ શું શીખવા મળ્યો?
કે દુ દુનિયામાં દરેક વ્યક્તિ અલગ છે. પને દરેક પરિસ્થિ કઈક શીખી પરિસ્થિતિથી કંઈક શીખી શકાય છે.
વાહ ખુબ સુંદર વિચાર છે.
અને તને શું શીખ મળી છે?
મને તો શીખવા મળ્યું કે સુખ માટે હંમેશા મોટી વસ્તુઓની જરૂર નહી પડતી પણ ક્યારેક એક સુંદર સૌંદર્ય પણ ખૂબ પૂરતો હોય છે
ખરેખર આજે લોકો ફોટો લેવા પાછળ દોડે છે પણેઅ જેમ રસ્તો હોય એમાં વધારે આપણેે રુચિ લઈએ તો વધારે મજા આવે
હા ઘણા વાર તો લોકો આખો પ્રવાસ મોબાઈલમાં જ પસાર કરી દે છે આખો દિવસ મોબાઈલમાં લાગ્યા રહે પ્રવાસ પર જાય ને તો પણ
હ અ ફોટોઅનફુમાં જ બધા જોવા લાગે બીજું કઈ એમાં ધ્યાન નહી આપતા જેમ ખરેખર આનંદ લેવાનો હોય એમાં
હા હું તો હવે કેટલાક સમય માટે ફોન સાયલેન્ટ રાખી દઉં એટલે આમ કઈ ડિસ્ટર્બન્સ કે કઈ ના થાય
ખરેખર ફોષ ફોન સાયલેન્ટ પર મૂકીને આજુબાજુના દ્રશ્યો જોઈએ લોકો જોડે વાતો કરીએ એમાં જ ખરેખર આનંદ છે
હ અને તું મુસાફરીમાં ડાયરી લખે છે કે નહી
હા હું લખું છું બધું જે જે હા હુ ત ત્યાં જોતો જાઉં મને જે ખૂબ સરસ લાગે એ હું જોડે જોડે લખી રાખું કે મારી આગળ જઈને યાદો રહેે
બરાબર પછી વર્ષો પછી વાંચવામાં મજા જ કઈક અલગ આવતી હશે ને
હ વર્ષો પછી હું વાંચું અને એ ટાઈમ યાદ પછી હું યાદ કરું કે આ ટાઈમે આ દિવસે મેં આવું કર્યું હતું સુુંપળ હતા કે કેટલો આનંદ આવતો હતો એ ટાઈમ
હ તારી સૌથી મુશ્કેલ મુસાફરી કઈ રહી અત્યાર સુધીમાં
હ અમારી સૌથી મુશ્કેલ મુસાફરી અમે ઉદયપુર ગહેલા તારની હતી હું અહીિયાયાથી ટ્રેન જોડે જવાનો હતો પણ મારી ટ્રેન ચૂકી ગઈ હતી તો પણ હું કંઈને કંઈ કરીને મારા ફરવા જવું જ હતું એટલે હું ગયો
પછી શું થયું ટ્રેન મળી કે ના મળી?
ટ્રેન છૂટી જ ગઈ હતી એટલે પછી અમે કંઈક ને કઈક કરીને બસમાં અને મારા ભાઈબંધુ બધા જોડયા હતા તો ગયા
અચ્છા ખુબ સરસ જો તને આખી દુનિયામાંથી એક જ જગ્યા પસંદ કરવાની હોય તો તું ક્યાં જવાનું વધારે પસંદ કરું
અ જે મારોું આ જે એક્સપિરિયન્સ આવેલો ઉદયપુરમાં એ જ મને બહુ ખૂબ ગમી ગયેલો જે મારે છૂટી ગયું જે બધું ખૂબ થયું પણ ત્યાં એ જગ્યા હું સારું માનું છું કે હું મારી ઉમીદ છોડ્યા વગર ત્યાં ગયો કેમે એ બહુ ખૂબ જ સરસ જગ્યા નીકળ
અચ્છા અને હું તો છે ને કાશ્મીર જવાનું વધારે પસંદ કરું કારણ કે કાશ્મીરને આપણે ધરતી ન સ્વર્ગ કહેવામાં આવે છે ને
હ હ તને ત્યાં જોવામાં શું મજા આવશે,
ત્યાં તો પેલા તો હું પહાડ જોઈશ પછી ત્યાં બરફ બગીચા અને સરોવરો એ બધું પણ બહુ સુંદર છે, એટલે એ બધું જોવાનું હું વધારે પસંદ કરીશ
શું તું ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ વાત કરવાનું પસંદ કરે છે?
હા હું કરું મને આમ બધા લોકો જોડે વાત કરવાનું ગમે એટલે હું બધા જોડે વાત કરું
હા કાશ્મીરને તો ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે ને તો એવી બીજી બહુ બધી જગ્યાઓ છે તો બીજી કઈ જગ્યા તને આમ વધારે પસંદ કરીશ?
હું તો આમ તો જોવા જઈએ તો મને બધું ગમે પણ મને ધાર્મિક સ્થળો પણ બહુ ગમે જેમ કે દ્વારકા છે સોમનાથ છે એ બધું
હ કોઈ દિવસ તું તંયા દર્શન કરવા જ ગઈ છું
ના હજી સુધી તો ગઈ નથી પણ બહ જલ્દી હું જવાનું વિચારું છું
અ ખુબ સરસ વાત છે તને શું લાગે છે કે મુસાફરી માટે સૌથી સારી ઋતુ કઈ છે?
મારા મતે તો સૌથી સારું છે ને ચોમાસું છે કારણ કે ત્યારે વરસાદ પડતો હોય અને આમ કઈક અલગ જ એનું સુંદર દ્રશ્ય હોય કુદરત ન આમ બધું જોવા મળે આપણને એટલે મારા મતે તો ચોમાસું જ સારું છે અને તારા માટે
અ મને તો ઉનાળો બહુ ગમે કે અમે જે પહાડો પર અમે જઈએ ને ત્યાં જે તેનો જે દૃશ્ય ઉનાળામાં હોય તો એ જોવામાં ખુબ જ મજા આવે
હ અને તને ટ્રેનથી જવું અધાર ગમે કે ફ્લાઇટ થી જવું કે બસમાં
અ આમ તો મને ટ્રેનમાં જવાનું વધારે કપાય કાર હું આજ એમાં જે મુસાફરીનો સમય હોય એ થોડોક કપાઈ છેાય અને જોડે જોડે હું આજુબાજુના રસ્તાના દ્રશ્ય બી જોઈ શકું
અચ્છા અને તને રોડ ટ્રીપ ગમે છે?
હા એમાં બી ખૂબ આનંદ આવે બધા ભાઈબંધો કે પરિવાર સાથે આપણે જતા હોઈએ તો રોડ ટ્રીપમાં જવા માટે બહુ ખૂબ જ આનંદ આવે લોકો જોડે અ તમને શું ગમે કે નહીં રોડ ટ્રીપ સામા આપણે તમે કે એક મહિનામાં તમે કે કેટલા દરમિયાનમાં તમે એક એક ટ્રીપ મારતા હો છો?
હ આમ તો કઈ નક્કી ના હોય પણ એક મહિનામાં એક ટ્રીપ તો હું મારવાનું ટ્રાય કરું છું અને તું
અ હું ટ્રાય કરું કે હું ફરવા જાો તો હું પણ બધા ભાઈબંધોને બધા જેમ સમય કાઢી શકે એમ જઈએ
અચ્છા અને શું તાને ફોટોગ્રાફી કરવાનું ગમે?
હા મને ખૂબ ગમે એટલે મારો મૂળ અનુ મૂળ કારણ એ હોય છે, કે હું ફોટોગ્રાફી કરું તો મારા જોડે એની યાદગીઓ રહે કે હું આવી જગ્યાએ ફરવા ગયો છું, તો મારે આગળ કોઈ સમયે જોવું હોય મારે યાદ કરવું હોય તો એ મારે જુડે રહે
હ હું પણ દરેક પ્રવાસ માં સૂર્યોદય અને સૂર્યાસ્ત ના ફોટા લેવાનો પ્રયત્ન કરું અને મારા પણ ફોટા પાડવાનો પ્રયત્ન કરું.
હા સાચી વાત છે તું હમણાં છેલ્લી કયા ટ્રીપ પર ગઈ હતી
હું છેલ્લે તો હું છે ને દ્વારકા ગઈ હતી હમણાં એક મહિના પહેલા જ ત્યાં જ મેં જઈને દર્શન કર્યા પછી ત્યાંના જે દરિયો છે ત્યાં આગળ મેં ફોટા પાડ્યા ને બહ જ મજા કરી હું મારી ફેમિલી સાથે ગઈ બહ મજા આઈ ગઈ અને તું ક્યાં ગયો હતોું?
અ હું છેલ્લે આબુ ગયો હતો મારા પરિવાર સાથે જ અમે બધા એમને બે દિવસ રજાઓ હતી બધાને તો અમને થયું કે કઈક બહાર જઈને જોડે સમય બિતાઈએ
અચ્છા હું તો છે ને આખી દુનિયાની રોડ ટ્રીપ કરવા માંગુ છું.
હ હ જો તારી પાસે પૈસાની કોઈ આમ લિમિટ ના હોય તો તું કેવી રીતે ફરવાનું ગમું
તો હું ફ્લાઈટથી જવાનું વધારે પસંદ કરું કારણ કે મને આમ મજા આવે ફ્લાઈટમાં જવાની અને તું
મારે બી ફ્લાઇટમાં જ જવાનું કમેય દુનિયામાં બહુ બધી જગ્યાઓ છે બધે તો આપણે રોડથી ના જઈ શકીએ તો આપણેે ફ્લાઈટ થી બધે મારે જવું છે આ દુનિયામાં અલગ અલગ દૂર દૂર સુધી
હા એ જ મને એમ બહુ ગમે બધી અલગ અલગ જગ્યાએ જઈને જવું અને ખાસ કરીને મને તો અત્યારે વિદેશ ટ્રીપ કરવાની બહ જ ઈચ્છા છે હવે વિચારું છું કે આવતા વર્ષે થોડાક પૈસા ભેગા કરીને જવું અને તને શું વિચાર છે આમાં તારો
મારે બી વિદેશમાં ટ્રીપ મારવી છે, હું અત્યાર સુધી મેં કેવી વિદેશમાં ટ્રીપ નહીં મારી તો મારી પણ ઈચ્છા છે કે આવતા વરસ હું પૈસા ભેગા કરીને જઈ શકું
અચ્છા ક્યા જગ્યાએ કઈ જગ્યાએ તારી ઈચ્છા છે જવાની
અ મારી અ યુરોપ બાજુ જવાની ઈચ્છા છે પેરિસ ને બધે તો ક્યામે ખૂબ બધી ખૂબ સારી સારી જગ્યાઓ છે જોવા માટે તો મેં ત્યાં વિચાર્યું છું.
અચ્છા. સારું ચાલ આજે મને આ ટોપિક પર તારી જોડ વાત કરી કરીને બહુ મજા આઈ ગઈ. આપણે ફરી ક્યારેક વાત કરીશું. ચાલો મળીએે તારો દિવસ શુભ રહે.